હલો હા આવે છે અવાજ હા હા આવે છે આવે
હ આ આ સારું રે છે. હું એક વાર હજી હલો. આ વરસાદ તો પૂ છું નહી બાપરે તમારે ત્યાં
મસ્સા. હોઉ બઉ મસ્ત એકદમ જોર શોર હા ચાલુ છે.
અરે અમારે ત્યાં તોું બાપરે
હા સ્કૂલ ભૂલને છુ્ટી પડી ગઈ એવો છે. હ સ્કૂલ હોલડે ડિક્લેર કર્યું હતું હા આજે હોલડે હતો મારા બાબ
નહી અમારે ત્યાં તો હું સ્કૂલમાં હા હા હા
આફ્ટરનૂન સ્કૂલ છે તો એ લોકો અગિયાર વાગે ડિક્લેર કરી નાખી. તું તો હોલીિડે હમ એટલે હસ્તસ્ત મસ્ત મજા. ઓકે અહિયાં બી કોઈ કોઈમાં નહતું હા કોઈ કોઈ વાત પણ સારો એ
પણ નહોતું. પણ હા વરસાદ તો જોર ન હતો ભાઈ પૂરી રાત વરસાદ થયો હતો.
હ તો ભગવાન મોડા આવ્યા તો બઉુ એક સાથે બધી કસર પૂરી કરવાના છે કે
હા બધા એમ જ કેતા હતા. કે ભાઈ આવ મોડો છે ને તો પછી એને એને કોટાનો પૂરો તો કરવો પડે ને એને
સાચી વા અમારા અહીિયાં તો નહી તો ડિક્લેર કર્યું છે આજે રાતે બાર વાગ્યા થી કરી ને ત્રણ તારીખ ના રાતે બાર વાગ્યા સુધી પાણી બંધ
પાણી બંધ છે.
હા મતલબ આગળ થી કેડીએમસી મ્યુનિસિપાલટી નું પાણી
કેમ
અરે એ લોકો ન કઈક છે એટ આમ એકચુલી આના માટે જ કે હવે શું કેવા વરસાદ લેટ પડ્યો ને એના પેલા ડિક્લેર કરું હતું એ લોકો
હા કાપ કર્યો હતો.
કાપ માટે હા
હા હા. બાપરે એટલે આપણેે તો હેરાન થઈ મેં એજ કીધું ભગવાનને મેં કીધું ભગવાન
સવાર રાત ના જમી કરીને પેલા બધું સોરે કર્યું પાણી થોડું પીવા માટે આમ તો અમારા અહીં સોસાયટીમાં શું છે ટ્વે ફોર આર્સ છે ને એટલે અમને કઈ જરૂર ના પડે પાણી ભરવાની આમ ચોવીસ કલાક જ પાણી છે. પણ હવે આ લોકો ત્રણ દિવસની નોટિસ આપી છે ને તો થોડું એમ થાય આઠ દસ પંદર લીટર થોડું ભરી રાખી પીવા જે આમ તો સેન્ટેક્સ છે એટલે વાંધો ના આવે આમ પણ તો ભી ત્રણ દિવસ એટલે બઉુ થઇ જાય ને આપડે
ત્રણ દિવસ એટલે ભાઈ યાર કોને કેવાય આપડે વાળી પાછું એમાં દિવસ રાત આપણને જમવાનું બવાનું
બધું બધું આમ તો શું સોસાયટી ઉપર સ્ટોરેજ સારી આજ થી બંધ કરશે તો કાલ નો દિવસ તો કઈ વાંધો નહીિ આવે અમને પરમ દિવસે બપોર સુધી ભી નહી આવે કદાચ પછી ખબર પડે.
ના અમારું તો શું આવી રીતના સમજ બે દિવસ હમણાં અહિયાં પણ છે ને એ કેતા કરતા કે ભાઈ અમે લોકો મો લન મ્યુનિસિપાલટી વાળા કરી રહ્યા હતા ને તો ત્યારે અમારું બે દિવસ સમજોને કે મ્યુનિસિપાલિટીથી પાણી નોતું તો પછી અમા ત્યાં શું કરે સોસાયટીમાં અમે લોકો જ કહીએ ભાઈ તમે અચાનક બંધ કરી નાખશો. પાણી એનાથી સારું છે તમે બે કલાક ન પાણી મૂકો અને બે કલાક ના ટાઈમમાં અમે લોકો બધા કામ કરી લઈએ પાણી પીએ પીવા ભરો ભરીને મૂકી દે પછી બાથરૂમમાં પાણીને ભરી મૂકી દે બાકી અહીિયાયા કઈ સોરેજ. હા એઈ પ આ બસ. હા એટલે શું બે કલાક કહીએ કે બે કલાક સવાર ના મૂકે અમને પા. પા અને બે કલાક પછી અમે લોકો રા્થના કરીએ એલેના સમજ ને કે આઠ વાગે ચાલુ કરે તો દસ વાગે. સુધી હોય અને પછી પાણી અગર આવી ગયું હોય ને તો પછી કન્ટિન્યુ જ રાખે. પછી બંધ ના કરે આમ. ટ્વેન્ટી ફોર અર્સ છે પાણી આમ પાણીમાં તકલીફ જ નથી બિલકુલ જ પણ કા આપ હમણાં તો સમજને અહિયાં કેટલું બધું કાપ મૂક્યું હતું.
અમે તો શું છે આગળથી છે.
હ બધે ઠેકાણ પણ હવે તકલીફ જ છે તો પાણી જ નથ નથી રહ્યા તો ત્રણ ટકા પાણીમાં પછી ક્યાં પૂરું કરે. એ ત્રણ ટકા પાણી નવ ટકાથી બી નીચે ઉતરી ગયા. ડેમ ના પાણી કે જેમાંથી આપણને પાણી આવે છે. પછી એમાં પછી આપણે કોને કેવાનું. બ વરસાદ જ નથી તો એ ક્યાંથી આપણને મૂકશે પાણી. પછી અમે લોકો તો કીધું કે આવીશ. સિચ્યુશન આવે ત્યારે મેં કીધું અમને હાલશે આપણને બે બે કલાક ન આપણે પાણી મૂકજો તમે લોકો.
હા તો પેલા એવું જ હતું ને જો ને ઘણી જગ્યાએ એમ છે આ તો ઠીક છે આપડા અહં ટ્વેન્ટી ફોર. ઘણી સોસાયટીમાં તો. કલાક ન આમ નોર્મલ બી એવીતના જ છે બે કલાક સવારે બે કલાક સાંજે.
હા બે કલાક સવાલ કારણ કે એ લોકો પછી ટેન્કર મંગાવતા. ને જેનામાં ચોવીસ કલાક પાણી નથી ને એ લોકો ટેન્ક. મંગાવતા હોય તો ટેન્કરમાં તો પછી લિમિટેડ જ પાણી હોય ને હા. અમારે ત્યાં તો અ ટેન્કર ન હજી સુધી નોબત નથી આવી. અ મ્યુનિસિપાલિટી નું પાણી આવતું હોય છે એટલે પછી. અમારી શું કીધું તે?
કેટલા માળાની છે બિલ્ડીંગ?
બિલ્ડિંગ બાવીસ માળા ની છે.
હા એટલે પછી થઈ જાય ને વધારે સોસાયટી મોટી હોય એટલે પાણી બી પછી બરાબર જોયું.
હા એટલે તો પાણી અમારું પછી સમજ હવે આપણેે શું આપે સંભાળીને વાપરીએ કામવાળીઓ આવે એ થોડી કંઈ વાપરવાની એમને તો જે ખપે એ તો લગાડવાની જોઈ.
તો બો યુઝ કરે પાણી બી એટલું યુઝ કરે પાછું વાસણ વાસણ ધોવે તો લિકવિડ વિકિડ એવી
હા ઈ પણ એટલું જ જોય એમને બધું. એટલે પછી નોર્મલ અને પછી પાણી વધારે જ ખપે ને હમ્મ તો હવે પછી એ પ્રમાણે તૈયારી હું કેલો લોકો શું કરે એ લોકો પછી અમને કહી દે કે સવાર થી સમજો ને કે સાત વાગે દિવ સવારના મોર્નિંગ ના ટાઈમમાં છે ને સાત વાગેથી પાણી ચાલુ કરે. અને ઈ પછી પાણી દસ અગિયાર વાગ્યા સુધી રાખે.
ઓકે ત્યાં સુધી તો કામ બઉુ થઈ જ છે હા અને ઓફિસ વાળાઓ એટલે એ લોકોને થોડું અર્લી મોર્નિ જઈએ છે. નહી તો પછી બિચારા ક્યારે કામ કરે ને ક્યારે ને એઈ લોકોની મૈડ્સ ભી બહુ વહેલી જ આવતી હોય.
હા તો એઈજ ને એ લોકો ના હરે એમ
સામે વાળા છે ને બધા ના ઘરે છ સાડા છ સાત વાગે બધા એ લોકો આવી જાય હા.
અમારે ત્યાં બી છ વાગે મેં જોય ત કામી કે કે આના ઘરે જઈશું કામ કરવા.
બરાબર કારણ કે એ લોકોને પછી નીકળવું હોય ને. એટલે ઘરવાળા ને બી નીકળવું હોય એટલે પછી એ લોકો પેલા કરાવી લેું. ઘણા રાખે છે ભરોસે ઘર રાખી જાય છે એ લોકોને ચાવી આપી જાય પણ ગણા. ઈ લોકો નથી ઓલું કરતા આજે ભરોસો નથી ને કોઈ નો
સમજો ગમેવું કરી સ આજે માણસની સિચ્યુએશન કેવી આવે છે એને શું કરવું પડે એને પોતાને બી ખબર નથી હોતી પછી એમાં પછી જે માણસો રિસ્ક ના લે ના હવે.
ના રે ના રે.
હ કારણ કે પોતે આટલી બધી મહેનત કરીને જા તા હોયને ચાર પૈસા કમાવીને લાવતા હોય ને પછી લૂંટાઈ જાય તો કેમ હાલે. હ એટલે પછી નથી હોતું એટલે અમારે ત્યાં બી છ વાગે મેં જોયુ મેને પૂછ્યું મે કીધું અટાણે આવે છે હા મે કીધું ક્યાં જઈશ તું તો આગળ છે આગળ છે ત્રણ
હા હા હા એમ જ છે સોસાયટી વાળા છે એ એ લોકો જે મેડ આવતી હોય ને એ તો સવારના છ વાગે આવે ને તો એનું ત્રણ ચાર વાગ્યા સુધી કન્ટિન્યુ કામ હોય જ બધાનું કેમ કે કોઈના ઘરે રસોઈ બનાવતા કોઈના ઘરે ઝાડુ ફટા વાસણ કપડાં બધું લેવી રીતના અમારા અહીંયા બી જે છે ને બાંધેલી તો બિચારી સવાર ને એક પછી વચ્ચે ઘણી વાર શું છે વચ્ચે અડધો એક કલાક ગેપ હોય. તો પછી નીચે બેઠ્યું એટલા માટે એ લોકો જાય નઈ. એ પછી ત્યાં નીચે વોચમેન પાસે ક્યાંક ને ક્યાંક બેઠા હોય કારણ કે બીજા બીજા લોકોના ઘર નુ ટાઈમિંગ શું છે કે હોય અગયાર વાગ્યા ન ને ઓલા સાડા દસે ફ્રી થઈ જાય તો અડધો કલાકે એ નીચ પછી રેસ્ટ
બરાબર છે બિચારી સવારની આવતી હોય પછી કન્ટિન્યુ કેટલું કામ કરે.
ચાય પાણી પીએ શું છે વોચમેન માટે ઓલા લોકો આવતા હોય ને હા વોચમેન માટે ઓલા ચાય લોકો બાંધાવલો હોય ને પીવડા વાવ તો હોય ને હા ચાય પાણી પીય નાસ્તો કરતી હોય બેઠી હો નીચે આરામથી મસ્ત હા. વોચમેન સાથે વાતો કરે મેળાઓ કરે.
હા હવે શું કરે એ બિચારા આવે વળી પાછા અહીયાં થી ત્યાં જાય ત્યાંથી વળી પાછા
અને પછી શું છે કોઈના ઘરે જલ્દી જાય તો પછી ઓ બી ઓલી ઓલા લોકો ભી કે ને એટલું જલ્દી અમારું નહી ફાવે ઘણા નગરે શું ટાઈમિંગ શું
હું પણ હું પણ રાડો પાણી હું એ કહું મારી કામવાડીને મને અગિયાર ટાઈમ કીધો ને તું દસ વાગ્યા આવી જાય તો મને કેમ હાલે. કારણ કે આપડા બીજા દસ વાગ્યા ના કામ હા આપડે આપડા પ્રમાણે કરેલું હોય ને કામ દસ દસ વાગે આપડે કે ભાઈ અગિયાર વાગે આવશે તો દસ વાગે હું કામ બતાવી લઉ પછી એ બધું રખડે.
હા એ છે એ આવે એટલે પછી આપણને અડધો કલાક તો બેસી જવું પડે. કારણ કે હવે એને બધું બાથરૂમ જોય આ જોઈ બધું જોઈએ એટલે હ
હું શું કરતી મારી એક મારી જૂની નહોતી ને કામવાળી મે જેને મૂકી હતી ને બે મહિના માટે ઈ ક્યારેક એના મોજમાં આવે આવી રીત ના મે કીધું આવી રીત હાલે આવીસ તો થોડીક ચાલશે મને કીધું મારા ઘરમાં મેં કીધુ નાનો છોકરો છે સામે નિયો છે અમે મોટા માણસો છે તો મારે તો પછી બધાને જોવાનું હોય કાઈ તું તું આવી જાય ને પછી ફરી મને બધું ભાગમ ભાગી પડયુ કીધું આવી રીત ના નહીકરવાનું મને ફિકસ ટાઈમિંગ આપ આપી દેતાને એ ટાઈમ ઉપર આવી જવાનું મેં કીધું તું જલ્દી કે મારે છે ને પછી મને કીધું કે મારી સાસુ માં બીમાર છે એટલે મારે જલ્દી જલ્દી કરવું પડે મેં કીધું પણ મને કેને
હા તું પેલાથી હા આગલા દિવસે કઈ જાય એઈ દિવસે પેલા ફોન કરી લે તો ચાલે ને
અને પછી ખાડા ભી કરે ને તો કેતી નહી મે કીધું યાર તું
તો આપડે આપણા ટાઈમ પર એ જ ને એ કહી દે તો આપડે દસ વાગે જ કામ કરવું હો એ કરી લઈએ ને એક વાગ્યા સુધી વાત ના જોઈએ ને હા તો બરાબર છે અરે અરે ટાઈમ માલ છે ને પછી આપણને કામ કર પીવાનો કંટાળો આવે.
પછી આપણને આમ પછી કામ કરવું પડે કામ સાથે કામ થઈ જાય પણ પછી વળી બાજુ એક કામ અલગથી વળી બેસીને કરવું પડે. ને એ કંટાળો ચડે પછી હા એટલે પછી હું તો પછી મારી મળીને મે પેલા જ કીધું મેને છે, ને વેલું ફોન કરીને કહી દવાનું તને આવવાનું ન હોય તો, મેં કીધું તમે મોડું કહો પછી કા તો અગલે દિવસે તો બહુ અતિ ઉત્તમ પણ મેં કીધું સવાર તમે એક વાગે મને ફોન કરીને કહ હું તમારી વાત જોઈને બેઠી હું તો મને નહીં હાલે. એમાં વળી પાછે પગાર કાપીએ તો મોઢું ચડાવ બોલ. કે મારો અમારો પગાર કાપી લીધો, એ મારી જેવ લી નિચેલી હતી ને ઇ એ કે નહીં. કાપો ને તમે મારો પગાર ની કાપો ને એવી પછી એ ક કે મારી માં ગુજરી ગઈ મે બધાને કીધું છે, પગાર નહીં કાપો. મને પછી સાસમાં ગુજરી ગયા એટલે પછી માંદા. તને બધું હતું મે કીધું ઠીક છે, મે કીધું હા મેં કીધું કે હું તને પગાર. કસ્મિત કીધું હું તને જયારે તારું પગાર કાપુ છું તો તને દેખાય છે, તો પછી મારો ઘરનું કામ હું તને કહું બે ચાર તો મેં કીધું એ કરી નાખવાનો પછી તને પગાર ખપે છે, તો મારા બી કામ કરી આપવાના હ, હ તો પછી કે હા હા હું કરી. કરી આપીશ. તમારા ન એને મેં કીધું કે પંખા સાફ કરી આપજે તો પણ.
હા બરાબર છે, દસ્ટે ડસ્ટિંગને અલગ લે ને એ લોકો ડસ્ટિંગને અલગ લે ભાઈ તો એવું છેસ્ટ ના પેલા અરે એવું થોડું એવું એવી રીતના છે, એક પોતું મારવાનું આટલા તમારા ઘરમાં તમને બે પોતા જોઈએ તો આટલા
અચ્છા અમાં તો મારી તો ઓલી જે છે, ને ઈ તો આવી રના નથી કરતી જ તે નાંર તો અહીંયા શું પચાસ રૂપિયા એનો ખાલી એક કામ ન પચાસ રૂપિયા તો મે કી તું કેતા તું પંખા પંખા આ મોંધાલેે છે, તો પછી ત મે કીધું મારે તો ન પરડે તોછી તું
હવે છે, ને પંખા બંખા માટે તો ઓલી એપ વાળી બોલાવી લેવાની એક
પણ એ કલાક ના સો રૂપિયા અને દોઢસો રૂપિયા હોય છે, એ લઈ લે. હા એ પ્રમાણે અલગ- અલગ હોય છે. તમારે ત્યાં સ્નેપ બીટ આવે છે.
આવે છે, હું મેં નથી બોલાવ્યું પણ આવે છે.
અચ્છા અમારે ત્યાં સ્નેપ બીટ
મારી બેનને એ લોકો ના સોસાયટી માં એ મુલન છે. તો એના ત્યાં જયારે આ લોન્ચ થયું હતું, ને ત્યારે ઓફર આવી કે તમે આટલા રૂપિયા શું કે સમથિંગ કઈ બરો ને હા. હા, ત્રણ કલાક આપતા હતા એવું કંઈક હતું. હા તો એ છે, કે મેં ટ્રાય કર્યું તું એક વાર એને ટ્રાય તેને હમણાં થોડું આ ઓ વર્ટિકોસસ થઈ ગયું હતું, ને. તો એને કમ્પ્લીટ બેડ રેસ્ટ હતું બે મહિના અને છ મહિના એને કામ કરવાની મનાય છે, એટલે એવુંજ. ભોલે એના ઘરે ઓલી છે, કામવાળડી મેટ છે, કંઈક અચ્છા કામ કરવું, હો તો પછી મેડ ના કરે ને. એ રોજ ન જ કરે હા તો પછી કે હતું તો મેં એક વાર ટ્રાય કરી લીધું કે પછી આ ઓલું હોય ને ત્યારે બોલાવી લઉ એમ. એસ્ટ્રા આપડે કંઈક આ બારી લુચવી છે, આ કરવું છે. પંખા લુંરછવા છે, ને તો એમાં યુસ કર. ત્યાં આવે ને એટલે એ લોકો પછી આપડો એલાર્મ. સેટ કરી નાખે એનું ટાઈમિંગ હોય ને એનું બાધુ ત્રણ કલાક એક સાથે નહોતું.
ના અલગ- અલગ હા કલાક કલાક અલગ ના તમારે બોલાવાનું. મહિનામાં ત્રણ કલાક તમને મળે તમે જયારે બોલાવો હો ત્યારે બોલાવે એક સાથે નહી બોલાવાનું પણ એક એક કલાકનું કણ કે ત્રણ કલાક કન્ટિન્યુ કોઈ